કેમ છો બેન કેમ છો બેન
તમે કેમ છો
હું પણ મજામાં
જમાં છું અ આજે આપણે એક્સરસાઇઝ અને ફિટનેસ વિશે વાતો કરીશું. એક્સરસાઇઝ અને ફિટનેસ એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એના વિશે વાતો કરીશું.
વાહ
વા આ તો ખૂબ
આ તો ખૂબ જ જરૂરી વિષય છે આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં
ખુબ મહત્વનું બની ગયું છે. બિલકુલ સાચું કહો છો તમે.
ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સ્વાસ્થ્ય પર
પર ધ્યાન
આપતા નથી પણ શરીર સ્વસ્થ હોય તો જીવનનો આનંદ સાચી માટે શકે.
એકદમ સાચું કહો છો તમે ફિટનેસ કેવલ પતળા અથવા સુંદર દેખાવાનું નામ નથી. પણ શરીર, મન અને જીવન શૈલીને. સ્વસ્થ રાખવાની આદત છે. એક્સરસાાઈઝ શું છે? પહેલાં તો આ કહી શકાય છે કે એક્સરસાઇઝ એટલે અમ. શરીરને સક્રિય, મજબૂત અને સ્વસ્થ રાખવા માટે. કરવામાં આવતી શારીરિક ક્રિયાઓ. જેમ કે ચાલવું, દોડવું, યોગ, સ્ટ્રેચિંગ કરવું, સાયકાલીન, અ સાયક્લિંગ કરવું અને સાયકલ પર આપણે જે ફરીએ એ. પછી પ્રણમ, પ્રાણાયામ કરવું, જીમ, એક્સરસાઇઝ ડાન્સ, સૂર્ય નમસ્કાર કરવું આ બધું જ એક એક્સરસાાઈઝ નો ભાગ જ છે.
એટલી રોજ શરીરને હલ હલન ચલન આપણું એમ એક્સરસાઇઝ ને આધાર છે.
બિલકુલ. હા જો આપણે દિવસભર કેવલ બેસી રહીએ. મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ અને કામ કરતા રહીએ. તો પણ શરીરને હાલચાલ અ ન આપીએ. શરીર ધીરે ધીરે કમજોર થવા લાગે છે.
હા આજકાલ ઘણા લોકો સમય નથી એવમ કહે. છે પણ પછી પીઠ દર્દ, વજન વધારો, થકાવટ
તી આ બધી સમસ્યા આવે છે. બિલકુલ સા સાચું કહો છો તમે. એટલે થોડો સમય કાઢીને આપણને એક્સરસાઇઝ તો જરૂરથી કરવી જોઈએ. હવે ફિટનેસ ફિટનેસ જોઈએ તો ફિટનેસનો શું અર્થ હોય છે? કે ફિટનેસ એટલે શરીર ની એવી સ્થિતિ જેમાં વ્યક્તિ સ્વસ્થ સ્ફૂર્તિમાન અને સક્રિય અને તાકતવર હોય. ફિટ માણસ જલ્દી થાકતો નથી. કામ સારું રીતે કરી શકે છે. અને શરીરમાં સંતુલન રહે છે અને મન પણ તાજું રહે છે.
એટલે ફિટને ફિટનેસ અનુસાર
ને
પણ સંપૂર્ણ આર
સાચી નથી પણ આરુ બિલકુલ સાચું કહો છો તમે. હા એકદમ કોઈ પાતળો હોય પણ કમજોર હોઈ શકે. અને કોઈ થોડી હેલ્થી બોડી વાળો પણ અ ખૂબ ફિટ હોઈ શકે છે ફિટનેસ એટલે તાકાત તા સહનશીલતા સહનશક્તિ સંતુલન અને સ્વાસ્થ
મહત્વ તો એક્સરસાઇઝનું મહત્વ શું છે?
શું છે? એક્સરસાઇઝ શરીર માટે દવા સમાન છે. અ એનાથી આપણા શરીરમાં રક્ત સંચાર સારો થાય છે.
માસપેશીયા મજબૂત બને છે હાડકા સારા રહે છે. વજન નિયંત્રિત રહે છે અને શરીરાની કાર્યક્ષમતા વધે છે. હા મને લોક છે કે જો લોકો નિયમિત